હા.
હા.
શું કરો છો?
કાઈ નહી આ અહીંયા પ્રકૃતિ માં આ બધા દેડકાનો આનનો તેનો અવાજ આવે સાંભળ્યા કરું છું આમ તેમ ઉભા રે ને
એવું છે.
હા હ
હમ્મ.
સાંજે છો એ બધો અવાજ બહુ મસ્ત આવે.
હમ્મ હમ્મ.
તમને આવે છે?
હમણાં નથી આવતો
એવું
હા.
હા સાંજનું વાતાવરણ એમે એટલે ખુલ્લા માં એમ ઊભા રહેવાનુ ચાલવાનું ગમે
હમ્મ એટલે ચાલતા છો.
હા એમ ચાલુ એટલે એમ થોડેક ઉભા રહું ચા એમ કર્યા કરું છું. હમણાં તો તમારા ફોન આવ્યો તો ઉભા ઉભા વાત કરતી છું.
હમ્મ હમ્મ હમ્મ.
હા. એજ થોડું શું કરું છું ને એમ ઇન્ટર્નશીપ નું હવે જરનલ લખવાનું એ નહી લખાતું પછી બીજી તૈયારી એમ દરરોજ નાં ગમે તે સ્ટાન્ડર્ડ માં જાવું પડે તો એની બી તૈયારી કરવી પડે તો કઈ કરુ ને કઈ નહી એવું થઈ ગયેલું છે હજી કોલેજ વાળું છે સબમિશન એના બી તૈયાર નથી તો
એ તો મારા બી બાકી જ છે. તમારે તો ફિલ્ડ ફિલ્ડ વર્કમાં ટોપિક બી સિલેક્ટ થયો મારે તો તે પણ નથી થયો.
હા એ તો છે હવે આપડે થોડી ઉતાવળ કરવું પડશે. કદાચ મેં જાણ્યું કે અમે નવા આપડા સાથી મિત્રો પણ આવવાના છે કદાચ આ કાલ માં આવ્યા હોય તો ખબર નહી.
હા.
હા તો એટલે હવે, આપણે ઉતાવળ કરવી જ પડશે તરત. આપણી અવે પછી એક્ઝામ આવી જશે. એ ખબર છે તને? અ મેં તો ત્યાર આપડે નઈ હતા કોલેજમાં સાથે. ત્યારથી તો હજુ બુક તો ખુલી ને પણ નથી જોઈ. બધું ભૂલી દેવાશે એવું થાય કરતું છે.
ભૂલી જ જવાય ને તને અમે ક્યાં યાદ રે એમ માની લેવાનું કે ભૂલી ગયુ
હેહેહે એવું છે જો. આપડે ત્યાં જ હતા તો એમ થોડું થોડું, ઉપર ઉપર છેલ્લું એમ ટેસ્ટ લીધી ને એવું યાદ હતું, તો પછી તો અમે તો આપણે સ્કૂલમાં એવા પૈડા કે સ્કૂલનો જ, એ તો કોલેજનું તો બધું જ ભૂલી જવાયું.
હમ્મ
આપણા સાથે જ આ પ્રોબ્લેમ થતો હોય, કે પછી બધા હાથે જ એવું થતું હોય, તે નહ ખબર પડતી.
શું ખબર? એ લોકો હેન્ડલ કરી લેતા હોય તો
હા, એવું બી બને રે
હમ્મઅમુકની યાદ શક્તિ હો હારી એ, મારી તો સારી નથી.
નાના, સારી તો છે.
તરત યાદ ની રહી જાય એમ.
હા, એ તો એવું જ રે મને બી એક બે વાર વાંચવું તો પડે જ.
હમ્મ
આપણે પાછા પેલા મધ્યમમાં આવીએ ને એટલે
ત્યારે તો
એવું છે હવે. પણ એમ જોઈએ તો એમ સારું છે, આપણે બધું કરી લઈએ તો એમ એકદમ જ ની કેવાય એ
હમ્મ
પણ એ તો સ્વાભાવિક છે કોઈ બી વ્યક્તિ હોય, કે એક વાર ભણાવે, પછી તેનું રિવિઝનની કરે, તો આપો આપ તે ભૂલી જ જવાય.
હા, પણ બધા કદાચ બની શકે કે હા, બધા બની શકે કે તેઓ ટાઈમ નજીકના હોય ને એમ તેમ હોય તો રિવિઝન કરતા હોય તો એમનું બધું યાદ રહી ગયેલું હોય.
હમ્મ
આપણે તો અહિયાં એક સાથે દસ કામ હોય, તેમાં કેટલો બધો તો આવા જવા માજ ટાઈમ નીકળી જાય તો
હમ્મ
એવામાં કઈ કરાય બી નઈ ને એવું બધું
મને તો યકીન જ નથી થતો કે આપણે સેકન્ડ યરમાં આવી ગયા છે.
હા, સાચી વાત છે. હમણાં હમણાં તો આપણે ગયા તા.
હમ્મ હમ્મ જો આમ પેલા આપણે ગયા ત્યાં, કેવું એ માઈક માઇક્રો કેમેક કે એ બધું શું છે કેટલા પ્રશ્નો થતા કે? મે હવે ક્યા સ્કૂલ હા, કઈ ખબર જ નહી પડે. એવી જ રીતે હવે, આ બીજું વર્ષ બી ક્યારે પૂરું થઈ જશે, કઈ ખબર નહી પડે.
હમ્મ પસી તમે શું કરવાના?
ખબર નહી. હવે શું કરાતું છે? એમ તો એમે પણ હવે ખબર નય જો એલે બીજી તૈયારી બી કરવી પડે ને બધું
હમ્મ
તો એમેં માં એક તો અમારે દૂર બચો શો એમ આવા જવાવામાં જ ટાઈમ પૂરો થઈ જાય.
હમ ક્યાં જેવું કરવાનું વિચારશું.
એટલે પરીક્ષા આપીએ અને સાથે સાથે બીજી તૈયારી કરતા જાય એવો જો બ વિચારશો. પણ એવું બી ખરું કે આપડે ઘરે રહીએ ને તો ઘરે બી એમ કરી ન લેવા એમ. થોડું ઘણું કામમાં નીકળી જાય પછી, ફોન જોવા લાગાય તો તેમાંજ
હમ હવે મેં બહુ આળસુ થઇ ગયલું છે ફોન બહ જો મારાથી.
હા ત્યારે જ તો મને બી એવુંજ થાય. એમ જગ કર્યું હોય લઈખ્યું હોય તો ક જરેકવાર પછી ચ્યાલ અમે જ ફોન જોઈ લેમ. તો એમાં જ બે ત્રણ કલાક પછી પૂરા થઈ જાય.
હમ, એમ એમ એમ થાય જરાક અજુ જોમ. પાંચ મિનિટ એમ જોતા જતા પછી બ બે ત્રણ કલાક થઈ જાય ત્યારે ખબર પડ. બે કલાક રીલ જોઈ આ જોયું તે જોયું. આટલો ટાઈમ વેસ્ટ કર દ્યો એવું થાય પછી.
એ તો ત્યારે પછી દુઃખ જેવું થાય ને.
હમ.
પણ તે આપડે જોવા બેસી ત્યારે ખબર બી નહી પડે કે આવું બધું આપડે કરતા છે.
હા. ટાઇમ પસાર થઈ જાય પછી ખબર પડે કે
હા, પેલા ત્યારે તો એમ વાચા વિશે કંટાળો આવે ઊંઘ લાગે, બે મિનિટ પણ જઈ બે મિનિટમાં ક્યાં કર બે કલાક પેરા થઈ જાય ખબર જ નહી પડે.
પણ મારી તો ઊંઘ તો બહુ પ્યારી છે, એમ મે જયારે જયારે મને ઊંઘ લાગે ને ત્યારે ત્યારે ફોન ફોન ફોન માં જોમ ત્યારે પછી તો પણ મને ઊંઘા આવી જાય પછી ફોન ચાલુ રહી જાય તો એ મને ઊઘી જ જામ.
ના મને એટલે ક્યારેક બોધ થાકી ગલી હો ને તો એવું થાય. ને તો એક વાર મેં ફણ જવા બેસુ ને તો પછી મારી ઊંઘ ઉડી જાય ને તો મને ઊંઘ જ નહી આવે.
હમ.
તો હું તો ઊંઘ આવવાની હોમ ને તારો કે આઠ નવ વાગે. પછી હું ઘવાની હો તો પછી, તેને અડધો કલાક પેલા ફોન ની જો મૂકી દે એમ.
હમ.
ત્યારે પછી જલ્દી ઊંઘ જાયને એકવાર પછી વધારે ટાઈમ થઈ ગયો દસ અગયાર. પછી તો ઊઘ જ નહી લાગે પછી ક્યારે બહાર વાગી જાય બહાર ઉપર બી થઈ જાય તો ખબર નહી પડે.
તેચ તો.
હમ બોજ લખવાનું રે ત્યારે પછી શું કેવાય જાગવા પડે મજબૂરીમાં જેવું.
સુું કેવુ?
એટલે એમ બોજ લખવાનું હોય વાંચવાનું હોય તો પછી ત્યારે જાગવા પડે એમ.
હા.
ત્યારે પછી, વાંચવા પડે વાંચવા લખવા પડે. વાંચવાનું તો અમારે તો એવું જ એક્ઝામ હોય ને આગલે દિવસે વાંચવાનું થાય.
ક્યારે જ વચાઈ પી કેમ કે છે ને હવે જો આપડણે આપડે એમ વિચારીએ હવે થી જરાક જરાક વાંચીએ એમ. પણ ત્યારે મને તો ઊંઘ જ લાગી જાય પણ જયારે કાલે એક્ઝામ છે ને આજે વાંચે તો જરા ની જેમ ઊંઘ ઉડી જેમ જાય એમ.
હા ઊંઘ બી નહીં આવા કરે ને એવું બધું થાય નહિ ત્યારે તો.
હા એટલે ત્યારે જવાન છે એમ એક્ઝામ ડે તેના આગલા દિવસે
ક્યારેક ક્યારેક તો મે વિચાર કરું મે કેમ કાલે જ મારી એક્ઝામ છે. અને આજે વાંચવા જ બેસી જામ. એવું કરીને બે પણ તો એ ની વંચાય પણ એક્ઝામ હોય ત્યારે આપઆપ વંચાય જાય ખબર બી ની પડે.
હમ ત્યારે તો બે ત્રણ વાગી જાય તો પણ
હા તેવું જ થાય એમ તો આપડે ગમે તેટલું વિચારી લઈએ પણ વંચાય જ ની.
હમ.
પણ એમ હો આ વખતે તો આપડો સિલેબસ ઓછો છે તો મને લાગે દિવસમાં મતલબ એક્ઝામ ના આગલા દિવસે વાચહું તો એ વંચાહે એવું તો છે. પણ એક એક બુક આપડી એવી છે જેમાં આપડે વધારે વાર વાંચવું પડે કેમ કે એમાં યાદ જ ની રેય સમજ ની પડે ને એવું બધું છે. તમારે શું કેવું? બરાબરને? તમને શું લાગે?
હલો!
હા મને અવાજ આવે છે. તમને આવે છે?
શું થયું અવાજ નથી આવતો બરાબર?
ના મારામાં તો આવે છે. તમારામાં નઈ આવતું?
અ આવતો છે. ક્યારના તમે બોયલા ને એટલે મને એવું કે નેટવર્ક કજ જતું રહ્યું.
ના ના મારો અવાજ આવે છે મને તમારો બી બરાબર આવે છે.
હા.
હમ એ તો એવું કેતી હતી
હ.
કે એક્ઝામ ટાઈમમાં આ વખતે એમ સારું છે આપડા બુકે એમ પણ વધારે ભારે છે તો એમાં આપડે શું એમાં જરાક વાંચવા પડે વધારે. એમાં જરાક સમજની પડે ને. એક છે આપડી બુક એનું નામ પણ અમે ભૂલી કે કયું રે બસો એક કે બસો બે એવું છે ને.
આપડા તો ત્રણસો થી સ્ટાર્ટ થાય ત્રણસો એક બે છે આપડા તો.
હા હા હા બરાબર એજ મને ભૂલી જવાય અમણાં શું આપણે સ્કૂલમાં પડ્યા ને તો એ મને આપડે બસો એક ને બસો બે એવું ભણી ગયા તો મોડામાં એજ પેલા આવે.
હા હા એ તો ચાલે બધાને એવું જ થાય.
હા તે આપડું ત્રણસો એક છે તે
હ
એ જરાક મને ભારે લાગે એમાં સમજવાનું મુશ્કેલ થઈ જાય.
હા.
બાકી એક બુક આપડી બોઉ સારી છે એમાં શું આપડે એમ સ્કૂલમાં ગીયા એનું ઓબ્ઝવ કર્યું એમ મતલબમા આપડા રીતે થોડું ઘણું આપડે સમજ લખી શકીએ ત્યારે એકમાં થોડું ઘણું આપડે વિચારવું પડે જરાક વાંચવું પડે એવું છે. વ્યાખ્યા ને એવી છે તો વાંચીવી પડે.
હમ.
પણ મને લાગતું નથી કે અમણાં તો આપણા થી વનચાહે કેમ કે લખવાનું તેટલું છે લેખનનું નઈ પૂર થતું.
હા એ વાત બી સાચી છે.
હા ને અવે એક તો જ વિચારેલું હતું કે જનરલમાં આજે લખી નાખવું પણ એમાં બી એવું થયું તે ભાઈ દ્વારા ખબર પડી કે જનરલમાં પેલા મેથનના લખવાના પછી બીજી મેથનના તો એના લીધે એ બી અટકી ગયું છે.
હાઅ તે પૂછવા પડે કે?
હા એ જરાક તો એક વાર એમ એકદમ કન્ફર્મ
તે મેળવીને પછી જ લખવા પડે તે સારું પડશે
હા એમ જ પેલા લખી દઈએ તો એમ જરાક ની મજા આવે
હમ પછી એમ તેમ થઇ ગયું તો
હા તે પછી આખું એમ કેન્સલ જાય ને પછી દેખાય પણ નહી સારું ને એવું બધું
હમ
હવે પાછા આપણને એના બી માર્ક મળે તો એમ જરાક વ્યવસ્થિત રહેવા જોઈએ આપડા તમે અક્ષર હો તેવા જ આવે દરેક તો
હા
એટલે અમે જોઈએ શું થાય છે
આપણા સાથી મિઝો ને કહ્યું છે તમે
ના ના ભૂલાય ગયું છે હવે પછી થોડી વાર મે એમને મેસેજમાં મૂકી દઉં કે આવું કઈ વાત મળેલી છે તો જ ચેક કરીને પછી લખજ એમ
હા એ એમને કહી દીજો